મારો અવાજ આવી રહ્યો છે.
હા ક્લિયર આવી રહ્યો છે, શું તમને મારો અવાજ આવી રહ્યો છે, ક્લિયર
હ તમારો અવાજ એકદમ ક્લિયર અને સચોટ આવી રહ્યો છે, તો હું તમને આજે જે આપણે નાના નાના વ્યવસાયો જે આપણે સ્ટાર્ટઅપ ઊભો કરીએ છીએ તેના વિશે હું આજે તમને થોડી વાત તો કરવા માંગુ છું. કે તમે અત્યારે જાણો છો કે કોઈ પણ વ્યવસાય કે કોઈ પણ બિઝનેસ અત્યારે નાનો નથી કહેવાતો અત્યારે ઘણા બધા એવા લોકો છે કે નાનો વ્યવસાય ખોલીને ઘણા બધા રૂપિયાઓ કમાય છે. અને તમે જાણો છો કે અત્યારે સોશિયલ મીડિયાનો પણ કેટલો પાવર અને ક્રેઝ ચાલી રહ્યો છે. અત્યારે જે નાના નાના જે સ્મોલ બિઝનેસમેનો જે નાની નાની દુકાનો ખોલે છે. અને જે તેઓ જો સારો ટેસ્ટ અને સારો જો બનાવે ત્યાં સોશિયલ મીડિયાના લીધે તો તેઓ અત્યારે એટલા બધા વાયરલ થઈ રહ્યો છે, અત્યારે તમે જોયું જ હશે કે દિલ્હીમાં જે વડા પાવ ગલ કરને એક છોકરી ફેમસ થઈ ગઈ હતી જે અત્યારે ઘણો બધા કરોડો રૂપિયાના એમપાર્ટમેન્ટ લઈને બેઠી છે, અને તેને ઘણી બધી વસ્તુઓ મેળવી લીધી છે. આપણે જોવા અત્યારે કોઈ પણ બિઝનેસ એમ નથી કહી શકતા કે આ તારો બિઝનેસ નાનો છે, અથવા આ બિઝનેસ નહી ચાલી શકે તો આપણે સમજવું જોઈએ કે આપણે જો ઘરે ન બેસી રહેવું જોઈએ અથવા આપણે બેરોજગાર ન રહેવુ જોઈએ આપણે કંઈ ને કંઈ એવો રોજગાર અથવા કોઈ ને કોઈ એવો ધંધો ખોલી દેવું જોઈએ જે આપણે નાનું સ્ટાર્ટઅપ ઉવું પડે તો પણ આપણે આગળ જઈને ખબ ઘણા બધા પૈસા કમાઈ શકીએ છીએ તો તમાર શું માનવું છે આ બાબતે?
તમારી વાત સાચી છે. જેમ કે તમે જાણો છો કે નાનો બિઝનેસ એટલે એવું ના વિચારવો જોઈએ કે આપણે નાનો જ બિઝનેસ છે આપણે એવું વિચારવું જોઈએ કે નાનો બિઝનેસ છે આપણી એજ આપણે સાચી કમાણી છે અને જે આપણે બિઝનેસ આપણે નાનું બિઝનેસ કરીને આપણે પૈસા કમાઈને આપણે જે આપણું જીવન જો જીવન તોરણ જે સારસ સુધરશું આપણે નાનું બિઝનેસ ના કેવાય આપણું આપણે આર્થિક સહાયતા છે એ આપણી બિઝનેસ જેમ કે તમે જાણો છો કે નાના નાના બિઝનેસ વાળા પણ હવે વધારે પડતા ગુમાઈ રહ્યા છે જેમ કે મીડિયા એટલો બધો કેંજ ચાલી રહ્યો છે કે કે સોશિયલ મીડિયા પરછથી આપને એવું બધું જાણવા મળે કે નાનું બિઝનેસ એ નાનો બિઝનેસ નથી તમે જાણો છો હમણાં વડાંપાવ વાળું એટલું બધું કેસ ચાલી રહ્યું છે, જેમ કે અમારા રૂમલા માં તમે જાણી શકો અમાર રૂમલા ગામ છે એમાં એટલો બધો શ્યામ શમ નાસ્તા સેન્ટર એવું છે ત્યા વડાપાવ ઓફરો ઓફરો મૂકી મૂકી રહ્યા છે ને એમનો બિઝનેસ એટલો ગ્રોથ કરી રહ્યો છે. કે આજે એ વ્યક્તિ આપડા સોશિયલ મીડિયા ના મદદ થી એનો ઘણો બિઝનેસ લાંબો ચાલે છે અને ઘણા લોકો પ્રેરિત થઈને એમનો ત્યાં ત્યાં ટેસ્ટ કરવા જાય છે. એ નાનો બિઝનેસ ના કેહેવાય તમારો શું કેહેવાય અ બાબતમાં?
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું અત્યારે આપણે જોવા જઈએ તો જે દિલ્હીમાં બાબા ગાઢાબા કરીને ફેમસ થઈ ગયા હતા તે પણ તેમને તે કેટલા વર્ષોથી તેમનો ધાબો ચાલતો હતો પરંતુ તે એમના પાસે કોઈ ખાવા માટે ગ્રાહક નતું આવતું મે તો સોશલ મીડિયા ના પાવરનના લીધે તેમના પાસે ઘણા લોકો અત્યારે તમે જોવા જાવ તો ત્યાં તેમને ધાબાની બહાર લાઈન લાગી ગઈ હતી ખાવા માટે પરંતુ તમે જોવા જાવ તો અત્યારે તેઓનો ધાબો વધારે નથી ચાલી રહ્યો કારણ કે તેમના દુર્વ્યવહારના લીધે તેઓ અર્લી સક્સેસ જોઈને તેઓ તેઓ પીગળી ગયા અને તેઓ જે અત્યારે જે ગ્રાહકો જાય છે તેમના જોડે દુરવ્યવહાર કરે છે. તેઓને ગાળો આપે છે. તેમને અપશબ્દ બોલીને કાઢી નાખે છે અત્યારે તમે જોવા જાવ તો ત્યાં જાય તો તેઓને ભળવામાં આવે છે પરંતુ તે આ વાત નથી સમજતા કે તે બ્લોગર ના લીધ જે તેમનો ધંધો ચાલી રહ્યો હતો અને તેઓ તેના લીધે જ ઉપર આવ્યા હતા તો તેઓએ સમજવું જો કે જેના લીધે તેઓ ઉપર આવ્યા હતા તેને તેઓએ જારું ન દેવું જોઈએ તેઓએ સમજવું જોઈએ કે આ તેમના માટે સારી વાત હતી અને તેઓ સારા માટે જ કરી રહ્યા છે તો આ જે બધા નાના નાના ધંધા વાળા જે ફેમસ થઈ ગયા પછી જે દુર્વ્યવહાર કર્યો છે. કે તેમણે ન કરવું જોઈએ તમારું શું માનવું છે આ બાબતે?
તો વાત સાચી એકદમ ને આપણે આપણે જે બિઝનેસ કરીએ છીએ નાના નાના બિઝનેસ કરીએ છીએ એમને ગમણ ના રહેેવા જોઈએ એ જે આપણે આપણો જે બિઝનેસ ચાલી રહ્યો છે જેમ કે તમે જાણો છો હમણે પાણી પાણી પૂરીને વડાંપાવ નો ક્રેજ છે સેન્ડવીચ નો ક્રેજ છે અલગ અલગ જાત જાતની વાનગીઓનો ક્રેજ છે જેમ કે તમે જાણો છો નાના બિઝનેસ પરથી મોટા ગ્રોથ કરી રહ્યા છે. તે એમનો ગમન વધી જાય છે એ ગમન ના બતાવો જોઈએ જેમ કે આપણે આ આ જ બિઝનેસ પરથી આપણું પોતાનું જીવન જીવન ઘરનું બધું જ ચાલતું હોય છે એ બિઝનેસ પર આપણે ગમ ના કરવો જો એ બિઝનેસ ના આપણે વધુ સરળથી અને પ્યારથી અને જેમ કે તમે જાણો છો કે જેમ આપણે વધારે લાગણી થી અને સચોટ થી વાત કરીશું આપ આપણા ઘર આપણા પર આવશે ને આપણે કમાણી કરશું ને આપણા ગ્રોથ કરીશું આપણે ઘરની જીવનની તમામ આપણી ઈચ્છાઓ પણ પૂરી કરીશું અને આપણે આ બાબતમાં આપણે પણ વિચારવું જોઈએ અને ધંધામાં એવું ધંધા માં એવું જીવન સુ ય આપ અહિયાં લોકો ખાવા માટે આવે અને હ આપણો ટેસ્ટ થઈ અને કોન્ટિન્યુ બધું જ આપે વી તો આપ આવે છે ઘકું આવે છે અને આપણું ધંધોમાં ક્લિયર ચાલે છે જેથી કરીને આપણે એવું વિચારવું જોઈએ કે આપણે નાના નાના બિઝનેસ કરશો તો આપણો આપણીની જીવનશૈ પણ બદલાશે આપણો પણ જીવન જીવનનું મોટામાં મોટું ગ થશે આપ આપણે પણ કાલ લાવીને ધચી છે અને આપણે પણ વધુ વધું ઘર બનાવીશું એ વિચારીને આપણે ચાલવું જોઈએવન્સી આપણા જેવા પંદર વર્ષના પંદર પચીસ વર્ષના અને ચોવીસ વર્ષ ના વ્યક્તિને તો એવું કે અગુ છે કે આપણે નાના નાના બિઝનેસ જેથી કરીને આપણે વડાપ સેલિંગ વાળું પાન ગલા વાળું ચાલુ કરી જેથી કરીને આપણા પણ આવક આવે અને આપણા ઘરના જીવનશૈલી પણ સુધરે અને આપણે આ બાબત પર આપણે પણ ધ્યાન આપવું જોઈએ અને સરકાર સી મારે એવું કેવું છે કે આપણા આપણને બિઝનેસમાં થોડા ઘણા સહાયતા કરે જેથી કરીને આપણેથી બિઝનેસ ચાલુ કરાય તમારે શું કેવા બાબત
હ એ વાત સાચી તમે જેમ કહ્યું એ અત્યારે સરકારે ઘણી બધી સ્ટાર્ટઅપ માટે યોજનાઓ કાઢી છે તો તેનો આપણે લાભ લઈશું તો તે આપણા માટે ચાલુ રહેશે અ તમે જેમ કહ્યું તેમ અત્યારે જે તમે ઓગણીસ થી પચીસ વર્ષના જે યુવાનો ની વાત કરી તેના વિશેે હું પણ તમને વાત કરવાવા માંગુ છું હ અત્યારે ઘણા લોકો એવા છે કે બેરોજગાર છે અને તેઓ પોતાના ઘરે બેસી રહે છે અને તેઓ ફોનમાં લાગીને રીલ સ્ોર કરે છે અથવા પવી રમવા સિવાય કશું નથી કરતા તે ઘરના માટે બહુ જ બની રહ્યા છે તો હું તો તમને એવું જ કહેવા માંગુ છું કે જો તેઓ આવું બધું કરશે તો તેમના ઘરના તેમનાથી નફરત થઈ જશે અને તેઓના ઘરના પણ તેમને સ્વીકારશે નહીં તો તેઓએ આવું કઈ નાનું બિઝનેસ ખોલશે તો પણ તેઓ સારી એવી કમાણી કરી શકશે હવે અત્યારની તમને વાત કહું તો જે ડોલી ચાય વાળા છે તે એટલો બધો ફેમસ થઈ ગયો છે કે તે અત્યારે ફ્રેન્ચાઈસીઓ તેની પચીસ પચીસ ત્રીસ ત્રીસ સ્ટાકમાં વેચી રહ્યો છે જે તેના માટે ખુબ જ ફાયદાકાર જ છે અને અત્યારે તમને જ વાત કરું તો આપણે જે જાણીએ છીએ કે આઈપીએલ ચાલતી હતી તો ત્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની બહાર જે નાના નાના ચાઇની લારીઓ ટપરીઓ ખોલવામાં આવી હતી તેમને શ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ એક દિવસના ચાલીસ થી પિસ્તાલીસ હજાર ખાલી ચાય વેચીને જ કમાઈ રહ્યા છે તો આપણે જાણીએ છીએ કે આપણે હું તો એવું જ કવા માંગુ છું કે આપણે શરમ છોડી દેવી જોઈએ ધંધા જો આપણે કરવો હોય તો આપણે શરમ ના રાખવી જોઈએ કે હું ચાય વેચીસ તો મારા વિશે લોકો શું વિચારશે અને લોકો શું વિચારશે અત્યારે તમે જોવા જાવ તો અઠવાડિયામાં પણ લોકો ઘણા બધા પૈસા કમાઈ રહ્યા છે, તેના કારણે લોકોની ઇન્કમ સારી છે અને તેઓ સારા એવા પૈસા કમાઈ રહ્યા છે. તેઓ શાકભાજી માર્કેટ માંથી ઓછા ભાવે લે છે અને જેઓ તેઓ છૂટક ભાવે વેચીને ઘણા એવા રૂપિયા કમાઈ રહ્યા છે. જેના કારણે તેમનો જીવન સંસાર પણ ખુબ ચાલી રહ્યું છે. અને હું એ જોયું છે જ્યાં સુધી ઘણા લોકો એવા છે જેના હથવાડા માંથી પોતાનું ઘર બનાવ્યું અને તેઓ અત્યારે પોતાની કાર પણ લઈ લીધી છે. તો હું તો એજ માનવ છે કે આપણે શરમ છોડી દવી જોઈએ કે લોકો આપણા વિશે શું વિચારશે અને લોકો શું કેશે. લોકો તો એમ પણ આપણને બધું બોલતા જ રહે છે પરંતુ પણ એક સમજીને જાલવું જોઈએ કે આપણે આગળ જઈને શું કરવાનું છે. જો લોકો ન વિચારો જશું તો આપણે ધંધો ઠપ થઈ જશે અને આપણે ધંધો કરવાનો વિચાર આવશે નહી. અને અત્યારે તમે જોવા જાવ તો ઘણા લોકો કેવા છે કે નોકરી કરતા વધારે ધંધા માંથી કમાઈ રહ્યો છે, બિઝનેસ કરીને કમાઈ રહ્યો છે. તો આપણે એ જ સમજવું જોઈએ કે રોજગાર મેળવવાની આપણે તકો સુધવી જોઈએ અને આપણે ગમે તેમ કરીને આપણે જો ધંધો ખોલી્યો છે અથવા નાનું બિઝનેસ પણ ખોલી રહ્યું છે. તો આપણને ખુબ ફાયદો છે. તમાર શું માનવું છે?
તમારી વાત સાચી છે એકદમ, તમે કેવી રહ્યા છો તેમ કે આપણે શરમ શરમ વસ્તુ એ આપણા જીવનશૈલી માંથી એકદમ ટદન કાઢી નાખ કે તે આપણા માટે સારું અને આપણા બિઝનેસમાં આપડે નાનો નાનો બિઝનેસ જેમ કે તમે શાકભાજી તમે શાકભાજી ના હાટવાણાની જે વાત કરી એકદમ સાચી છે જેમ તમ જાણો છે કેને એમાં પણ નાનું વસ્તુથી આપણે સ્ટાર્ટઅપ કરીશું આપણે વધારે પડતું આગળ આવી જશું જેથી કરીને મારે તો એવું જ માનવું છે કે આપણે નાના બિઝનેસ કરીએ તો પણ આપણે શરમ ના રાખવી જોઈએ જેમ કે તમે જાણો છો કે શાકભાજી વેચવામાં ઇન્ટરેસ્ટ ધરાવો જેમ કે વડાપાવ ચાલુ કરો પાનીપુરી વાળું ચાલુ કર એવા ઘણા બધા જેમ કે તમે જાણો છો કે ફૂડ વાળું વધારે પડતું છે, પણ એવું છે કે જ્યાં આપણું જ્યાં દેશ એક વાર આવી ગયો ને તે માણસ ન વધારે પડતો બિઝનેસ કરે છે એટલે આપણે શરમ વસ્તુ કાઢીને આપણે તે ધંધામાં વેરી શકાય અને આપણે આપણને સ્કીલ હોય આપણને આ વસ્તુની સ્કીિલ હોય તો આપે નોલેજ હોય એ વસ્તુ આપણે ધંધો ન ચાલુ કરી શકીએ જેથી કરીને આપણું જીવનશૈલી સારી બને ને આપણું જીવન એકદમ સ્વસ્થ સારું બને જેથી કરીને આપણું જે આપણે જ્યાં આપણે આપણી ઈચ્છાઓ જેમ કેઈ છા હોય છે લોકો ની બધાનેની ઈચ્છા હોય છે કે મારે આ લેવું છે, મારે ઘર બનાવવું છે મારે આ કરવું છે, મારે ફરવા જવું છે. એટલે નાના-નાના સ્ટાર્ટઅપ કરીને આપણે વધાર પડતું આપણ પૈસા કમાઈને આપણે પોતાનું જીવન જીવન સારું બનાવી અને આપણેે આગળ વધી શકાય. તમારે શું કેવું આ બાબતમાં? તમે જાણો છો કે આપણે આ બાબતમાં ઘણું વધારે પડતું ધ્યાન આપવું જોઈએ અને આ બિઝનેસમાં જોડું જોઈએ અને સરકા વધારે પડતી સહાય આપે છે જેમ કે એમને લારીઓ આપે છે. એ લારીઓ ન પણ આપણે ઇસ્તેમાલ કરીને આપણે નાનું સ્ટાર્ટઅપ કરી શકાય છે. એ બાબત આપણે પણ ધ્યાન દેવું જોઈએ ને આપણા વય ના વ્યક્તિ જેમ કે બાવીસ તવીસ વર્ષના વ્યક્તિએ ખાસ સમજવું જોઈએ જેથી કરીને આપણે ઘરના પર બોજ ના પડે અને આપડ પોતાનું જીવનશલી સારું બનાવે અને આપણને પોતાનું ઉપર નિર્ભરિત રહેવાય છે અને આપણા ઘરના પર પૈસાની માંગવાની તકો ના ઉભી થાય અને જેથી કરીને આપને ઘરના કોઈ દબાણ ના હોય પોતાનું આપણો બિઝનેસ ચાલતો રહે તો પોતાની રીતે આપણે પૈસા વેફરી શકેાય અને તે કરીને આપણે આ બધું વસ્તુમાં આપણે જે પોતાનું વસ્તુ લેવાય એ બધું વસ્તુ આપણે . બિઝનેસમાં થોડું થોડું વધડ ધ્યાન આપીને આપડે ચાલુ હોવું જોઈએ તમારો છેરમાં
તમે જેમ કહો તેમ અત્યારે સરકારી સહાય આપી રહી છે કેમ અત્યારે આપણને લારીઓ આપી રહી છે તો અત્યારે મારા મિત્ર ની વાત કરું છે તે અત્યારે ટ્વેલ્થમાં ફેલ થયો હતો અને બેને પોતાની લારી ખોલીને તેને જે સહાય મેળવી હતી સરકાર દ્વારા અને તેને પોતાનો સ્ટાર્ટઅપ ઉભો કર્યું હત તેના કારણે અત્યારે તું તે ખૂબ જ પૈસા કમાઈ રહ્યો છે અને તે ખૂબ ફેમસ થઈ ગયો છે અત્યારે તેને નવરાત્રીમાં આખી રાત ભાજીપાનું સિવા સેન્ટર ખોલ્યું હતું ત્યારે અમે ત્યાં ગયા હતા ખાવા માટે તો એટલી ભીડ હતી કે અમને પ્લેટ પણ નથી મળી અને તેની ભાજી પણ બધી પટી ગઈ હતી અને પાાવ પણ બધું પટી ગયો હતો તો તમે ખાલી હાથ આવવા પડ્યું હતું લોકો તેના માટે ખાવા માટે વેઇટિંગમાં રહે છે અ આપણે માનીએ કે જો નાના નાના બિઝનેસ ખોલીશું તો ઘરના રીતે જ જશે અથવા સમાજ શું વિચારશે તો આ બધા વિચાર છોડીને આપણે જો બિઝનેસ ખોલીશું તો આપણે ખૂબ આગળ જશો હવે અત્યારની વાત કરું તો મારે જ પ્લાન કંપનીમાં જતો હતો અને એ કંપની છોડી દીધી અને તેણે પોતાનું એક ફાસ્ટ ફૂડ ન બિઝનેસ ચાલુ કર્યો છે જેમાં તે ખુબ ઘણા એવા સારા પૈસા કમાઈ રહ્યા છે અને તે બિઝનેસ એટલો બધો આગળ ત ચાલે છે કે તે પોતાની દુકાન નવ વાગે ખોલે છે અને બે વાગ્યા સુધીમાં તેનું બધું સમાન બચી જાય છે અને બધું ફાસ્ટ ફૂડ એનું વેચાઈ જાય છે જેથી કરીને તે ત્રણ વાગે નવરો થઈ જાય છે હવે તમે જોઓ કે તે નવ વાગે શોપ ખુલે છે અને જો તે બે વાગ્યા સુધીમાં નવરો થઈ જાય તો કંપનીમાં આઠ કલાક કામ કરવા કરતા જો એ પોતાની દુકાનમાં છ કલાક આપશે તો તેમાં તેને ઘણો ફાયદો થશે હવે તેને તમે જોવા જાવ તો કંપનીમાં